ઉ
હુ કરો ધ્રુવ ભાઈ
કાંઈ ની બસ જો રૂમે બેઠા આવો દેખાતા
એવું સે હ હ અમારે હારુ જ લાકડી જમી બમીને રૂમમાં બેઠા હતા. દોસ્તાર બી આયવા તા બે તણ ઈની હારે બેઠા તા હું કોલેજ વોલેજ હું આવે
કાંઈ ની બસ જો કોલેજ સારામાં સારું અત્યારે તો હાં હં તમે કઈ બાજુ?
બ અમે અઈ હુ કે ઉના બાજુ હે
હાં ઉનામા તમ ગામડે હશે ને તમારે કયું ગામ તમારું?
પાલડી ગામ છે.
હં
લાદીની
લાદીની
હા.
ઉનાવા પ્રોપર ઉનાવા.
હા, પ્રોપર બધો
હા,
તમારે હું આલ્યું.
કઈ નઈ બસો જુનાગઢનું કોલેજ કરીએ, અત્યારે તો
બી એસ સી.
આહો બી એસસી.
એવું છે.
હમ.
બીએસસી એ હું કેમેસ્ટ્રીને એવું છે.
હ કેમેસ્ટ્રી એ મેજર છે આ માઇનર ફિઝિકસ છે અને એમબીસી બોટની હે.
એવું છે બોટની કે ફિઝિક્સ એવું કઈ નથ ફાવતું તમને.
ફિઝિક્સમાં થોડોક વાંધો આવે. બાકીન તો બોટની તો હાલે એમ તો. કેમેસ્ટીયન રાખ્યો તો પ્લેસમેન્ટ હારમાં વારો આવી જાયને.
એમ છે, હા- હા. બોલો-બોલો બાકી હું કેય વરસાદ?
વરસાદ અત્યારે આજ બે દિવસથી છે. બાકીનો કઈ હતો ને બઉ ઉ પણ ગરમીનું તો અત્યારે તો બે દિવસથી વરસાદ છે.
એ એમ છે.
તમારી બસ હું કે વરસાદ
વરસાદ અમારે આવે ઝરમરીયા-ઝરમરીયા. એટલે બધી કઈ ખાસ આવતો નથી. જોઈયે એવો નથી આવતો એમ. પહેલા આવ્યો હતોને, પાંચ છ દિવસ સતત. એટલે પછી વાવી દીધું વાડીએ.
હા-હા.
હવે, આવે ઝગમગ ઝગમરીયા. ચાલે, વરસાદ તો હારો હે. અમારે પાંચ વીઘા હે. પાંચ વીઘામાં હે ને અમારા ત્રણ ઘર હેને એમાં તે હું કેય ખાવા ખાવાના થઈ જાય. વેંચતા નથી. ખાવા માટે ખાલી કરીયે.
ખાવા હાતે એમ.
હમ, તમારી કેટલી જમીન હે.
આઠ દશેક વિઘા છે.
દસ વીઘામાં કેટલા વાયુ હો તમે.
અમે બે અને અમારે ખાવાનું થઇ જાય ને થોડાક પૈસા આવે બસ બીજું કાંઈ.
હ -હ.
હા.
અત્યારે તો હું કેય કોલેજ ક્યાં હે તમારી.
મારે કોલેજ બાઉદીન છેને.
જુનાગઢ એમને. હારુ છે બાઉદીન નું રિઝલ્ટ નઈ.
હા, રીઝલ તો હારુ છે આમ તો કઈ વાંધો નથી એટલો બધો સ્ટ્રીક બહુ છે અહીંયા.
એમ છે હ- હ. ઠીક એટલે હું કહેવાય કેવાય કહો ભણવામાં કે.
આમ ભણવામાં એ બઉ સ્ટ્રીક છે એક્ઝામ માને બધે બહુ સ્ટીક હાલે બધા.
હ, એકઝામ માં તો મોસ્ટ ઓફ બધી માં સ્ટ્રીક જ હોય.
હા એમ
એ હું કે ઇન્ટર્નલમાં માં જરાક આમ તેમ હોય બાકી યુનિવર્સિટી ની એક્ઝામમાં તો બધી મા સ્ટીક
બઉ ઇન્ટરનલ માં બહુ સ્ટ્રીિક છે આમ માર્ક્સ આપડે એટલા બધીયે એ નીય છોતેર એવા પચીસ ત્રીસ ને
કોલેજ નું નામ હે એટલે આજ
હા આ કોલેજ નામ એટલે બહુ એટલે બછીમાં હા
હમ એટલે કોલેજ નું નામ છે ને એટલે હાલે
હા
બોલો બોલો બાકી તમે
હા એમતો સારામાં સારું અત્યારે તો હાલે હા અત્યારે તો હું પીજીમાં છું
એવું છે
હા
પીજી એ હુ કેવાય શું કહેવાય કેટલું ભાડું લે
મારે આય પીજી ભાડું પિસ્તાલીસો
સારુ કેવાય પિસ્તાલીસો બાકી તો શું કે જુનાગઢમાં તો પાંચ સાડા પાંચ એમ થી શરૂ થાય નઈ
હા ક્યાંય સારી પીજી છે ખાવાનું ક્યારેક ક્યારેક ઓલું હોય પણ આમ પીજી સારી છે રહેવા માટે
હા પછી તો પછી હોસ્ટેલમાં તો રેતા હોય એટલે એમ જ હોય ને એમ
હા એ હોસ્ટેલ માં રહેતા હોય એટલે એમ જ હોય બધે
હમ પેલાય તમે તો હોસ્ટેલમાં રહી ગયા હોય ને
હા બે વર્ષ હું હતો હોસ્ટેલમાં
એવું છે હા તો વાંધો નો આવે પેલા પેલી વાર હોસ્ટેલમાં હોય ને તો પછી વાંધો આવે
હા
બાકી તો પેલા શું કે અ સ્કૂલમાં ને હોય ને તો પછી વાંધો એટલો નો આવે હોસ્ટલ માં
હા સ્કૂલમાં બે વર્ષ ત્રણ વર્ષ એમ તો હોસ્ટેલમાં કાઢ્યાને એટલે વાંધો વાંધો નથ આવતો અત્યારે
બાકી તો હું કે એકય વર્ષનો કે જોઈ તો પેલા પેલા વચ્ચે વાંધો આવે બધાને
હા ન્યા હોસ્ટેલમાં હોય તો એમ લાગે કે બહાર જાવ તો પછી જમવાનું સારું આવે અને આય આવે તો એમ થાય કે હોસ્ટેલમાં સારું જમવાનું
એવું છે હ
ત્યાં હો અમારે કોલેજ નો ટાઈમ બાર થી બે નો હજી પ્રેક્ટીકલ શરૂ નથ થ્યા ને એટલે બાર થી બેનો છે બાકીતો ચાર સાડા ચાર એવું થઈ જશે
એવું છે હ હ
હા
બોલો બોલો બાકી
શું તમાર ધંધામાં હું હાલે
બહ હમારે તો હારુ જ હાલે હે
વેપાર બેપાર થાય કે અત્યારે
અત્યાર તો હું કે વરસાદ હે એટલે ઓછો થાય એમ બાકી તો પછી હાલતું રે
ઉનાળામાં બઉ થાતો બધી કામકાજ શરૂ હોયને
વરસાદ હોય તો કામ બધા બંધ રાખે એમ. એટલે એટલું બધી પણ નહી ગમ એ આ લાદી નું કામ તો અંદર હું કે ઘરની અંદર કરવાનું હોય. એટલે એટલુ બધી બંધ ન રે.
પોર્ટલ અને બંધ કોન્ટ્રાક્ટ મળી જાય તો હારું
હમ. એવું હાલા ના આયા હારું જ સે આપડે . હું કેય જુનાગઢમાં પછી ગિરનાર ફિરનાર
અત્યારેજ ગીરનાર ગયા તો નથી અત્યારે જવાનું વિચાર છે થોડાક દિવસ મ વરસાદ આવે પછ થોડાક દિવસ જાયે.
હાવે તમારે તો અહીયાં થી જ છે ને, ગમે તે વય જવા હાલે.
હા ઓરું જ છે અત્યારે તમારે બાધું ઓળ બાળ સિંહ ખાઈ જતે ને બાળક રજીસ્ટ્રેશન શરૂ કરવું છે અહિયાંથી.
એવું અમે તો હા અમે ઓલ ન્યૂઝમાં જોયું ઉતું, હવે થયું
હા તેમાં રજિસ્ટ્રેશન શરૂ કયરૂ તમારે? રજીસ્ટ્રેશન કરીને પછી ચડ્યો કે ત્યાં વગર નગર ન છડ્યો કેમ
એવું છે હ પ ઈને થી તો હું ફેર પડે ત આવા તો ખાઈ જાય ને?
હા એઈ તો ખા, હા એમાં કઈ ઈ બધી પૈસાનું છે, થોડાક દિવસ પસી પાસુ એમ કેસે કે દસ દસ રૂપિયા ટિકિટ દેસે આવાની.
હ.
બધી એવું છે એમાં. આવે અત્યારે
એમ છે દાતારે દાતારે હવે પૈસા લે લેવાનું ચાલુ થઇ ગયા કે?
ન દાતારે એવું કઈ નથી. રોપવેમાં સે પૈસાન એ દેવા જ પડે રો સે આઠસો રૂપિયા એક એકેલાના.
હ.
હા.
એવું?
હમ.
બોલો બોલો બાકી હુ કેય? ભણવાનું.
ભણવાનું બસ જો સારામાં સારું અત્યારે તો બીજા ત્રીજા સેમમાં છે અત્યારે. ફોર્મ ને આવી જાય એક્ઝામ ના હમણાં દસમા મહિના એામ છે પાછી.
હમ, હમ.
જે પ્રેક્ટિકલ સારું નથી કર્યા ને હવે જી થાય ઈ.
એવું છે પ્રેક્ટિકલ બંધ છે એમને, હ, હા.
હા.
કેમ બંધ?
કે કામ બામ શરૂ ને?
રિનોવેશન શરૂુ થયા આપડે કોલેજ બીજા સેમમાં જ કર્યા રિનોવેશન શરૂ થઈ ગયું ફટાફટ પ્રેક્ટિકલ પૂરા કર નાઈખા તે એક્ઝામ એ લીધીરી ફટાફટ.
હ હ.
ને અત્યાર રિનોવેશન ચલુ છે, તો થોડું મોરું શરૂ કરશે એટલે પછી ખેસાવશે એમ થોડાક વેકેશન ઓશું પડશે. હાતમ-આઠમનું
એવું છે?
હા.
હ હ.
એવું બધી થશે હવે.
હા. બીજું તો હુ હમણાં હારું છે હવે નઈ, ફરવાનું કે પ્રેક્ટિકલ હતી એટલે પછી તો ટાઈમ નહી મળેને.
હા, પછી જરાય ટાઈમ નહી મળે. પ્રેક્ટિકલ શરૂ થઇ જાયને પછી તો બઉ.
હમ્મ હમ્મ. આવવું હોય અમારે ફરવા પણ હુ કેવાય કે થોડોક વરસાદ-બરસાદ પડી જાય, તો આવીએ આટો મારવા.
હા. હવે, અત્યારે આવો તો હાલે. અત્યારે બહુ મોસમને વ્યુને બધી હારામાં હારું અત્યારે. થોડોક વરસાદ છે પણ મજા આવશે એમ.
ઘરનું કામ ચાલુ હે એટલે
હા, શું અ દુકાનમાં રિનોવેશન ચાલતું.
હા, એટલે હુ કેવાય કે દુકાનની પાછળ હે ને ગોડાાઉન બને હે બસ ઈનું કામ ચાલુ છે. એટલે કઈ બહાર નીકળાય એમ હે નહી. અહીં દુકાને કોઈ રે એમ નથી એમ.
તમે એક જ સાંભળતા હ ને દુકાન તો
હા હા. હું ને મારો ભાઈ હંભાળે.
હા હ.
તો ભાઈનો હેને ભાગ હે. ઈ જોબ કરે હે.
હા, એવું છે. હા, એવું છે.
એટલે હું જ હંભાળું.
ઈને ખાલી ભાગ દઈ દેવાનો એમ. ઈને તમારે હંભાળવાની બધી એમ.
હમ્મ.
હા.
હું કે બાકી તમારે ઘેર-બેર જાવાનું હવે?
અત્યારે ઘેર તો હવે હાતમ-આઠમમાં જાશું હવે
નહી શનિ-રવિમાં નથ જાઉ.
ના, શનિ-રવિમાં ઈચ્છા નથી શે નઈ શનિ-રવ ત્યાં મજા આવે ગિરનાર ફરી આવવાનું.
એવું છે. હા, અમી શનિ-રવિ તો પાસું જાવા આવામાં જ નીકળી જાય.
હા, શનિ-રવિ તો જાવા-આવામાં જ નીકળી જાય. શનિવારે જાય પાસા પાસ રવિવારે આવીએ થોડાક દ મળીને ખોટા થ ઘેર જાવ એના અહીંયા તો થાય. રોકાયને
એવું છે? હમ્મ હ.
શું તમે શું કર્યું તું? ડાયરે
મે ના ના, આટૅસ કર્યું હતું મે તો
હ હ.
પછી કોલેજના બે વરહ કર્યા. પછી લાગી જ્યો તો હું તો. ને ખોટા હુ કે કોલેજ મેં અમારે કોલેજ નથી કરવી
હ હ, કેમ અ કઈ આગળ વિસાર નતો ભણવા
ના ના આગળ હું ગેય લાઈગી બિઝનેસ માંથી પૈસો છે એટલો બધી હું કેય કરવા જેવો નથી. એટલે તમે ઉછી ઓલે પણ કરતા હોય તો વાત અલગ છે, બાકી તો એમાં કઈ એટલું બધી હે નહી.
હા એ સાચી વાત છે બિઝનેસ જેવું નથી એટલું બિઝનેસ પાછું હાલવો જોઈય ને આ આપડા બાકીને તો હાલે ન ત તો પછી માં કઈ ન હો
હમ.
પ્લેસ સારું મળી ગયું દુકાન બુકાન તો મજા આવે આમ તો સારો છે.
તો કઈ વાંધ હાલો હું જુનાગઢ બાજુ આવી તો તમને ફોન કરી.
શું તમારે પ્લેર
હા હો બસ બસ. રોડ ટચ છે એટલે વાંધો નહી એમ.
હા તો હાલો હું એ બાજુ આવુ તમને ફોન કરું તમે ગિનારે આવો તો મને ફોન કરજો પાછો.
હા હા વાંધો નહીં.
એ હ.